હલો-હલો.
નમસ્કાર.
નમસ્કાર કેમ છો.
બસ એકદમ મજામાં તમે કહો કેવું ચાલી રહ્યું છે.
એકદમ મજામાં બસ મજા હાલી રહે છે.
બોલો મારો . આજે તો બસ રવિવાર છે એટલે કંઈ ખાસ નથી આજે બસ આપણું શરીર આરામમાં અને આપણે પણ આરામમાં.
એવું છે. બસ આપડે બી સેમ એઝ ઇટ ઇઝ આજે રવિવાર છે રજા છે તો બસ અમના થોડો ફ્રેન્ડસ જોડે બહાર ગયો તો સવારે મોર્નિંગ વોક માટે અને બસ આવીને બસ રેસ્ટ કરી રહ્યો છું અમના ચા નાસ્તો કરીશ.
બરાબર. કેવું ચાલે છે બસ હા થઈ ગયું છે મારો ચા નાસતો.
એવું છે તો પછી અહ એટલે મેં કીધું આજે સન્ડે છે ને ફ્રી બી હતો તો શું છો સાંજે તમે આજે.
સાંજે કંઈ ખાસ નથી આ રવિવારે કોઈ મારા પ્લાનિંગ નથી કોઈ જાતના.
એવું છે એમ તો આપડે એવું હોય તો સાંજે ગેટ ટુગેધર કરી શકીએ છીએ આપડે બધા.
હા કોણ-કોણ આવેના છે.
હ આપડે એક બે ત્રણ મિત્ર છે આપડા જે ગ્રુપમાં છે. તો એમાંથી આપડે ગ્રુપમાં મેસેજ કરીશું તો બે-ત્રણ જન તો અવેલેબલ છે જ એટલે એ તો આવશે જ તમે બી આવો તો સારું.
તો-તો જોરદાર કહેવાય યાર એમ પણ ઘણા સમયથી કામના લીધે મળી નથી શકાતું. તો આજે ચોક્કસ મળી લેયે આજે હું એમ પણ ફ્રીજ બેઠો છું.
તો બરાબર અને શું કરો છો આજકાલ તમે.
બસ જોબ ચાલે છે જેના સિવાય તો કઈ નવીનમાં નથી ઘરમાં બધાને કેવું છે?
બસ મારા ઘરમાં બધું સારું હમણાં થોડું એક જને હેલ્થ ઇસ્યુ આવ્યા ત તો એડમિટ કર્યા તા તો જસ્ટ ગયા લાસ્ટ વીક જ હું ફ્રી પડ્યો હતો મેડિસ મેડિકલ ના ધક્કા ઓ ને, એટલે એક મતલબ રિલેટિવ ફેમિલીમાં એક જેને અ થોડું પ્રોબ્લેમ થઈ ગયું તું હાર્ટમાં થોડું આમ મતલબ ખાવામાં આવી ગયો હસે તો ગભરામણ બહ વધારે થતી હતી, તો એડમિટ કર્યા ત તો એવું લાગતું હતું કે હાર્ટ એટેક એવું કશું હતું નહીિ, બસ નોર્મલી ઓલું એસિડિટી કે ને એક વધારે થોડી થઈ ગઈ હતી, તો એના લીધે થોડું સ્વાસ લેવામાં તકલીફ પડતું હતું, એ વગેરે વગેરે હતું તો મીન્સ બે દિવસ, ત્રણ દિવસ જેવું રાયખું તુ હોસ્પિટલમાં એમને ઓબ્ઝર્વેશનમાં પછી રજા આપી દીધી અમને બધું સારું જ છે.
બરાબર.
હમ.
આ વસ્તુનું તો બહુ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને અત્યારના સમયમાં કેવું છે કે હાલતા ને ચાલતા કોઈને પણ હાર્ટ એટેક આવવાની સંભાવના હોય છે. અને નાના છોકરાઓ અત્યારે આપણે જો સમાચાર સાંભળતા હોય, તો એમાં તમને ખ્યાલ હોય તો નાના છોકરાઓ છે, જે દસ દસ વર્ષના બાર બાર વર્ષના બાળકો બાળકીઓ છે. એમને પણ હાર્ટ એટેક આવતા હોય છે. પણ એનું મુખ્ય કારણ તો શું છે, એ હજુ કઈ ખ્યાલ નથી આવતું પણ અત્યારના સમયમાં ખરેખર રેગ્યુલર રૂ ટીન ચેકઅપ કરાવવું જરૂરી છે, પોતાના ઘરનાઓનો ઇન્સ્યોરન્સ કે વીમો આપણે જે કહીએ. એ કરાવવો જરૂરી છે, કેમ કે ક્યારેય પણ કોઈ પણ અ વસ્તુને લગતું જરૂર પડી શકે છે, અને સૌથી પહેલું મતલબ કે આપણે કહેવાય ને કે તંદુરસ્તી હોય તો બધી તો બધું જ તો આપણે અ પ્રાથમિક તા છે, ને આપણી હેલ્થને આપવી જોઈએ કે આપણી અ શરીરને આપવી જોઈએ. અત્યારના સમયમાં કેવું છે, કે અંઆ હું તમારું કહું કે મારું કહું આપણે કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે, ને કે આપણા ઘરનાઓનું પણ ધ્યાન નથી રાખી શકતા કે નથી આપડે પોતાનું પણ ધ્યાન રાખી શકતા. પણ આ બધી વસ્તુ એવી જરૂરિયાત છે, ને કે અ આપડે એના પર એક્ટિવ રહેવું જરૂરી છે, કે હેલ્થ ઇન્સ યોરન્સ છે, પછી ફાાયનાન્શિયલ બેકઅપ છે, કે પછી ઈમરજન્સી ફંડ જે કેવાય આ બધી વસ્તુના રીતે આપણે પ્રિપેર અને તૈયાર રહેવું જરૂરી છે. કેમ કે આપણને ખ્યાલ નથી કે ક્યારેક કોઈ વસ્તુની શું જરૂર પડી શકે તો મને એ જણાવું કે તમે જે હેલ્થ ઇસ્યુ આ હતો તમારા રિલેટિવ્સમાં તો એમને કોઈ ભાગ દોડ કે કોઈ અ હેરાનગતિ તો નથી થઈ ને?
ના ના આમાં એવું હતું કે એમને લાઈફ ઇન્સ્યોરન્સ મતલબ હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો હતો એક કંપની ન તો એમાં ખાલી જે દિવસે એડમિટ કર્યા તો એ દિવસે ખાલી એડમિટ કરવાના ટાઈમે કઈક ચાર્જ લાગ્યોતો એ ભર્યો હતો ખાલી અ બસ એના પછી અમે મેડી કલ અ કીધું કે આ ક્લેમ છે, અમારી પાસે મતલબ ઇન્સ્યોરન્સ તો મેડિકલ વાલે મોકલી દીધું હામેથી મતલબ હોસ્પિટલ પછી એમને એજન્ટ આવીને બધું કરીને જતો રહ્યોતું તો બો ઈઝી રહ્યું હતુ. હા પ્રીમિયમ વધારે છે, એનું પણ આ સિચ્યુએશનમાં એ જ વધારે કામ લાયગુ અગર એ અગર હોસ્ મતલબ ઈન્શ્યોરન્સ ન તો લાખ દોઢ લાખ રૂપિયા આમ જ ઘુસી જતા હોસ્પિટલમાં તો અગર ઇન્સ્યોરન્સ તો તો પછી એ લાખ રૂપિયા બચી ગયા એવું કહી શકાય છે, એક વાર અને પ્રોસેસ બી સારી ઈઝી અને સારી હતી. કેશલેસ હતું જે પૈસા ભર્યા હતા એ બી દસ દિવસની અંદર અકાઉન્ટમાં રિટર્ન બી આઈ ગયા જીરો કેશલેસમાં બધું થઈ ગયું.
ખૂબ જ સારું કહેવાય જુઓ આ આ ફાયદો થયો કહેવાય કે આપડે પોતાનો વીમો કરાવીએ કે ઇન્સ્યોરન્સ કરાવીએ હેલ્થ પ્રીમિયમ કરાવીએ તો અ ક્યારેક જરૂર પડે તો આપણને ભાગ દોડીના થાય અને આપણને ખબર ના હોય ક્યારે કયો માણસ કઈ પરિસ્થિતિમાં હોય. કે ક્યારેય પણ દવાખાનાનું કે હોૉસ્પિટલનું અ ચક્કર લગાવવું પડે જાય કે અત્યારે હાલતાં ચાલતાં કેવું થાય કે આપણો વાંક ન હોય ને એક્સિડન્ટ થઈ જાય કોઈ આવીને ગાડી ઠોકીને ચાલ્યુ જાય અને હા પ્લસ બીજી વસ્તુ કે તબિયત ના લીધે કે મોટી વયના આપણે જે ઘરના વૃદ્ધ કેહેવાય કે આપડા દાદા દાદી હોય કે પછી હવે આપણા મમ્મી પપ્પાની પણ ઉંમર હવે એ તરફ દોરી જાય છે. તો આ બધી વસ્તુના લીધે આપણે એક્ટિવ રહેવું જરૂરી છે અને આ આપણને ખ્યાલ ના હોય કે આપણી પરિસ્થિતિ શું છે અને ક્યારે શું બનાવ આવી બને તો આ બધી વસ્તુમાં એક્ટિવ રહેવું ખરેખર ખૂબ જ જરૂરી છે. અને પરિવાર ના લોકો નુ ધ્યાન નહી રાખશો તો પછી માણસ જવાબદાર માણસ કોને કહેવાય તો.
સાચી વાત છે તમારી. આમ મેને મને બી એવું લાગ્યું જ મતલબ કે આ જે ઘટના ઘટી તો મને બી એવું થયું કે સારું થયું કે મેં ઈન્સ્યોરન્સ લીધો છે. જો અગર મેં ઇન્સ્યોરન્સ ના લીધો હો તો મારે અવે તાત્કાલિક આટલા રૂપિયા લાવવા મારા માટે એક મુશી બધા જ આવી જાત એવું હતું પણ મને એવું થયું કે હા ઇન્સ્યોરન્સ આજના જીવનમાં હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો બહુ જ જરૂર અનિવાર્ય છે કહી શકાય કે મસ્ત એ હોવું જ જોએ કારણ કે અડધી રાતેે કશું ભી થઈ શકે છે આપણા જોડે એવું એટલું બધું બેકઅપ ના હોય કે એટલા રૂપિયા એક સાથે લાઈ ને ઊભા કરી દઈએ તો જો અગર હેલ્થ ઇન્સ્યોરન્સ અગર આપડો હોય ને તો આ બધી વસ્તુ બહુ જ કામ લાગે આપણાને તો હિન્સ્યોરન્સ લઈ લેવો બહુ જરૂરી છે આપના માટે.
મારું પણ એજ કેવું છે. અને આ બધી વસ્તુ આપણે જયારે આપણે સાંજે મળશું ત્યારે આપણા ભાઈબંધ મિત્ર ત્રો સાથે પણ આજ વિશે ચર્ચા કરીશું કે એમના ઘરમાં શું ચાલી રહ્યું છે અને શું છે એ બધું તો ઠીક છે બીજું હું મને એમ કહું કે પછી તમારા ભાઈ નો એડમિશન લીધું કંઈ કોલેજમાં કે શું થયું પછી એનું આગળ કંઈ વધ્યું.
ના એટલે હમણાં તો મારો ભાઈ છે ને આઈટી આઈ કરી રહ્યો છે લાસ્ટમા એક્ઝામ બાકી છે ખાલી હવે ઓગસ્ટ મહિનામાં એક્ઝામ છે એની સાત તારીખ થી લઈને પચીસ તારીખ સુધી ના. તો એ એક્ઝામ પતશે પછી રિઝલ્ટ આવ્યા પછી એનું કઈ એને એવું કરવું છે ઓટોમોબાઈલ્સમાં કઈ કરવું હતું કોર્સિસ એને પૂછ્યું હતું. તેને મને કીધું હતું કે આઈઆઈ આઈઆઈટી કરીને કે આઈઆઈએમ કરીને આ ટી એમ કરીને એક યુનિવર્સિટી છે. અહી મતલબ અમારા ઘરથી કોઈ પંદર વીસ કિલોમીટર દૂર છે ગામ પેલી સાઈડ હાઈ ભાઈની તો ત્યાં આગળ એક છે તો ત્યાં આગળમાં ભાઈ કીધું છે. કે આપણે ત્યાં એડમિશન લેવું છે અને કરવાનું છે મારે આગળ ભણવું છે. તો મે કીધું શીખ છે બાંધો નહીં તો પછી હિસાબે મે થોડી રિસર્ચ વગેરે કરી છે અને એડમિશનની પ્રોસેસમાં ચાલુ કરાવી દીધી છે કનેક્ટેડ છું યુનિવર્સિટી જોડે તો એમને કીધું છે કે જો પતે એવું તમે ચાલુ કરી શકો છો. તો એ હિસાબે મેં ચાલુ કરાવડવાનું છે.
અને અત્યારે તો ઓટોમોબાઈલ્સ તો એવી આપણે કહેવાયને, કે એવરગ્રીન વસ્તુ છે. કે જ્યાં જવઉ, ત્યાં આપણને વાહનની જરૂર તો પડવાની છે, મશીનરીની વસ્તુઓ જરૂર તો પડવાની જ છે. બરાબર. એટલે ઓટોમોબાઈલ્સ આપણે રોજિંદા જીવનની વસ્તુ કહેવાય એટલે આ વસ્તુના અંદર અ ક્યારેય મંદી ન આવી શકે અને હંમેશા તેજી જ આવી શકે, કેમ કે હર એક લોકો કોલ કોઈપણ લોકોને તમે લઈલો, એ બધા બધા લોકોને પોતાના જીવનમાં વાહનની જરૂર પડવાની જે છે અને પડે જે છે અને એ જરૂરિયાત ઘટતી નથી, પણ ઉલટાની વધી રહી છે, તો ખૂબ જ મારા મત પ્રમાણે તો ખૂબ જ સારી અ વસ્તુમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તમે? અને મને પાકો ભરોસો છે, તમારા ભાઈ પર કે એ પણ સારું જ કરશે, આ લાઈનમાં આગળ જતાં અગર એને ખરેખર સાચા દિલથી અ ઇન્ટરેસ્ટ છે, તે
એટલે એને મતલબ બો ઇન્ટરેસ્ટ છે આ વસ્તુમાં ઓટોમોબાઇલસ માં ને આઈટીઆઈ બી એજ ફિલ્ડમાં કર્યું છે. તો એના માટે એને વધારે ઇન્ટરેસ્ટ છે તો, એને મને સજેસ્ટ કર્યું કે આ વસ્તુ કરું ભાઈ આ ત એમ સારું રે તો મને એટલે મેં કહ્યું તને જે મન ફાવ એ કર મારા પ્રમાણે ના કરીશ, તારે આગળ લાઈફમાં ફોકસ કરીને નીકળવાનું છે, આગળ તો તને જે બી લાઈન યોગ્ય લાગે છે, તારે એ કરવાની છે મેં તારી સાથે ઊભો રહીશ કંધા થી કંધો મલાય ને બધું કરવા લાગીશ, પણ બ કરવાનું તારે છે બધું તો મે હિસાબે એને મોટીવેટ બી કરો મે કીધું તને જેવ યોગ્ય લાગે વસ્તુ તો એ પ્રમાણેનું સ્ટેપ લે અને તને જે યોગ્ય લાગે છે, તું એ કર. તો અમને એડમિશનની પ્રોસેસ ચાલુ છે, તો આને નેક્સ્ટ ના નેક્સ્ટ મતલબ ને જવાનું થશે ને એડમિશન માટે ત્યારે મતલબ કોલેજ મળવાનું તો, એને હું લઈ જઈશ ને એડમિશન કરાવી દઈશ.
બરાબર. ના ખુબ જ સારી વસ્તુ કેવાય? અને શું કઈ જગ્યા નક્કી કરીએ આપણેે મળવા માટે સાંજે જે મળવાનું છે, આપણેે.
અરે! અ આપણે જ્યાં મળતા હતા, પેલી ટપરી હતી, ત્યાં આગળ બેસવાની બી સારી જગ્યા છે, શાંતિ છે, હવે આપડે એમાં જ મળી શક્યો તો મતલબ એમાં મળીએ તો બો સારું રે. ખુલ્લા હવામાન વાતાવરણ છે, જે હિસાબે મસ્ત ટપરી છે, જાણી ત્યા આગળ ના તો વગેરે બી મળે છે, તો ત્યાં બેહી ને આપણે જે હિસાબે પહેલા બેસતા હતા, નાસ્તો કરતા હતા, એવી રીતેના જ આપણે એક બેઠક બન બનાવીશું, અને બેસીશું ત્યાં. અને એન્જોય બી કરીશું.
ચોક્કસ ચોક્કસ કેમ નહીં. ખરેખર તો આ વસ્તુ આપણે સાંજનું ફિક્સ રાખીએ અને આપ આપણે મળીએ કેમ કે બહુ ઘણો બધો સમય થઇ ગયો છે આપણે મળ્યા નથી. અને આપણે જે કામમાં ખોવાઈ ગયેલા છે, તો થોડું માઇન્ડ પણ આપણું ફ્રેશ થઈ જાય, આપણને થોડા ભાઈબંધો સાથે વાર્તાલાપ કરીએ અને આપણને મજા આવશે થોડી ઘણી તો હું તો બહુ એક્સાાઈટેડ છું, આ વસ્તુ વસ્તુને લઈને અને હવે હું આ વસ્તુ ફિક્સ રાખું છું અને આજેના દિવસમાં હું કોઈ પણ અ જગ્યાએ જવાનો પ્લાન નથી બનાવી રહ્યો, તો મને આશા છે કે આપણેે બધા મ જોવાનાજ છીએ.
હા હા આજે મળીશું અમનાં બે ચારેક ભઈબંધો તો મારા અવેલેબ આપડા અવેલેબલ જ છે. એમને ખાલી ટાઈમ કેવાનો છે કયો ટાઈમ કમ્ફર્ટેબલ રહેશે છ વાગે કેવું રહેશે?
હા છ વાગે સરસ રહેશે.
તો હું છ વાગ્યાનું ગોઠવાનું પ્લાન કરું છું છ થી આઠ કે તો પાંચ થી સાત એવી રીતે કઈક પ્લાનિંગ કરું અને હું તો ગ્રુપમાં અપડેટ આપી દઈશ તમને બી.
ખુબ જ સરસ તો સારું હવે અત્યારે તમે નાસ્તો કરી લો કેમકે બો બવજ લેટ થવા જઈ રહ્યું છે અને આપડે સાંજે મળીએ તો પાક્કું
સારું ચલો તો સાંજે ડિસકસ કરીશું આપડે.
ઓકે ચાલો માળિયે.
ચલો મળયે.